હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.
તબિયત પાણી કેહેવા અને વરસાદ પાણી કેવા
બસ જો તબિયત એ સારી છે અને વરસાદની તો સિઝન ચાલુ થઇ ગઈ છે એટલે વરસાદનું તો હવે પૂછવાનું જ નહી એનું સીઝન છે એટલે ઈ એ તો ગમે ત્યારે આવે.
હા અત્યારે તો બધે ખુબ જ વરસાદ છે. ખૂબ જ બધે અત્યારે તો નવસારી વલસાડ
હમ હમ હમ હમ હમ.
બધે તો ખૂબ જ વરસાદ છે ન્યૂઝમાં જોયું અમે બહુ વરસાદ છે ત્યા તમારે કેવો વરસાદ છે.
અમારે પણ બહુજ વરસાદ છે આ બાજુતે. બધી જગ્યાએ તો બધું રેડ એલર્ટ આપી દીધું છે કે બહાર જવાનું નથી. તે કોઈ જગ્યાએ હમ રેડ એલર્ટ છે બધી જગ્યાએ. આજે કયા ટોપિક ઉપર વાત કરવાની છે.
હા આજે આપણેે અ સેના ઉપર વાત કરશું પા. પાણીને વિષે કરશું.
હા પાણી નો કરીએ આપણેે પાણીનો બચાવ કરવો જોઈએ. વરસાદ છે તો પાણી નુ આપ. આપને ફૂલ વપરાશનો ટાઈમ મળે છે ન તોર ઉનાળામાં તો બહુ ખરાબ દિવસો જાય છે. પાણીની બધી જગ્યાએ બહુ શોર્ટેજ થઈ જાય છે. કેમ કે તડકા જેટલા બધા પડતા હોય છે. તો જમીન આખી સુકાઈ જાય છે. અને ખેડૂત લોકો પણ વરસાદની રાહ જોઈને બેઠા હોય છે. લોકો તો એના કુવામાંથી જળ સિંચન કેટલુંક કરે કુવાના પણ તળિયા આવી ગયા હોય છે. તો વરસાદ આવે ત્યારે એ લોકોને થોડોક સંતોષ થાય છે એટલે તો કે છે કે જળ એ જ જીવન છે. આપડણે પાણી નો બચાવ કરવો જોઈએ બરાબર ને.
હા બરાબર બરાબર બહુ સરસ વાત કરી અત્યારે તો પાણી વરસાદ છે એટલે ખૂબ પાણી આવે છે અત્યારે પણ જય્યારે જરૂરિયાત હોય છે ત્યારે આપણે પાણીનો બચાવ કરતા નથી અત્યારે આપણે શિયાળોને ચોમાસા માં ઓછું પાણી વાપર ઠંડી લાગે અને ઉનાળામાં કારણ વગર ન વેસ્ટ પાણી કરીએે છીએ એટલે ખુબજ આપણને ત્યારે બહુ પાણીની શોલટેેજ પડે છે અને ખાસ કરીને ખેડૂતો માટે. કે જે આપણા ભાગનું પાણી હોય ખેડૂતોને મળી શકતું નથી ખેતરો માટે એટલે બિચારાઓને વરસાદની રા જોઈને બેસવું પડે છે. એ વરસાદની રાહ જોઈને બેસે એટલે આપણા પાકને બી નુકસાન થાય છે. કારણ કે જે ઉનાળુ પાકો ઈ સારો થતો નથી એના હિસાબે થોડુંક મોંઘું પણ પાક વેચાઈ જાય છે એમ અને અત્યારે ખેડૂતોને તો ખૂબજ સરસ છે કે અત્યારે વરસાદની જેમ સીઝન છે અત્યારે પાકની ને બધી અત્યારે પાણી એને મળશે. તો એ આપણને શિયાળામાં સરસ પાક ન ફળ આપણને ઉભો કરીને. આપશે શું કેવું છે તમારું આ વિશે?
હા ના ના બરાબર છે ખેડૂતો જો ખુશ થશે આ વરસાદ સારો થશે. તો ખેડૂતોને પોતાની વાવણી છે કે ખેતરનું કામ છે એ બધું એને સરસ રીતે થશે. અને એના ખેતરમાં એનો પાક પણ સારી રીતે ઉગશે. અને જો સારો પાક તો બજારમાં પણ આપણને સારા ભાવે અને સારી વસ્તુ આપણને મળશે. નીતર તો બધી વસ્તુ એકદમ મોંઘી અને મિક્સ વાળી મળે છે. પણ જો સારો વરસાદ થાય પાણીનો બચાવ થાય તો શું છે કે ખેડૂતે ખુશ અને માણસો અને મોંઘવારીનો આટલો બધો સામનો કરવો પડતો નથી. બધું જે ઘર વખરીનું કરિયાણું છે જે ખેડૂત ખેડૂત લોકો એના ખેત ખેતરમાં વાવણી કરે છે કે ઘઉં છે, બાજરો છે. ચોખાનું છે તો જે કઈનુ વાવેતર હોય, એને એનું પૂરું વળતર મળે. તો એ સમા અ માર્કેટમાં પણ ભરા ભરાય. વેચી શકે છે બરાબર ને.
અરે બહુ સરસ તમે કીધું બહુ બરાબર છે કારણ કે જે માર્કેટમાં અત્યારે ભાવ જે મોંઘો હોય છે એ આપણને શિયાળામાં થોડુંક પાણીનો પાક સારો થાય તો બહુ સરસ રીઝનેબલ ભાવે વેચી શકે એ ગરીબો પણ અને મધ્યમ વર્ગનાને ખૂબ જ આ તકલીફ પડે છે. જો જે અમીર લોકો હોય છે એને આ બધી કંઈક પડી નથી જે ભાવે પાક વસ્તુ મળી લઈ લે છે. પણ ખાસ કરીને જે મધ્યમ વર્ગના છે. એને ખૂબ જ આ વસ્તુ માટે શોષાવવું પડે છે શોષણ થાય છે એનું કારણકે એક તો મોંઘ મોંગવારી હોય છે આવક ઓછી. અને ખેડૂતો પાસેથી જે માલ લેવો. એમાં એને ખુબ તકલીફ પડે છે બરાબર છે ને.
હા એકદમ બરાબર વાત છે એમ કે એટલે તો કે છે કે જળનો બચાવ કરવો જોઈએ કેમકે ઉનાળામાં આટલી બધી ગરમી પડે છે. માણસો ઘરમાં પણ નથી રહી શકતા તો જે લોકો બહાર રતા હોય એ લોકો ની તો શું હાલત થતી હોય અને નદી તળાવને બધી જગ્યાએ પાણી ઓછું થઈ જાય છે કેમકે માણસોની વપરાશ એ વધી જાય છે ને અને તડકા ના હિસાબે બધું સુકાઈ પણ જાય છે એટલે પછી લોકો લોકોને પાણીનું પાણીનું જ તે વોટર કટ થતું થઈ તોય બધી જગ્યાએ મ્યુનિસિપાલટી વાળા એ તે પાણી નું તમને કેટલુંક પછી આપી શકે લોકો પછી થોડોક વરસાદ પાછું ખેંચાણ હોય તો, પાણીમાં કાપ કરી નાખે છે એક રાત્રે બે દિવસે પાણી કરી નાખે છે કે બે કલાક પાણી આવતું હોય તો એક કલાક કર નાખે છે. તો એટલે જ તે આપણે પાણી થોડુંક પચાવવું એમ કેહે છે કે જરૂરી છે પાણી હશે તો નદી સરોવરમાં પાણી ભરાયેલા હશે તો કુવાના તળિયા જે એ નીચે નહીં વહેરેે થોડુંક ઉપર પાણી રહેશે તો ખેડૂતો એને બરાબર પાણીનો ઉપયોગ કરી આપશે જો ખેડૂતો બરાબર ઉપયોગ કરશે તો એનો અનાજ બરાબર એ વાવી શકશે બધા ફ્રૂટ્સ છે, કે ફળ છે, કે ફૂલ છે કે જે કઈ પણ છે, એ બધામાં પાણીની તો જરૂર છે જ તે પાણી વગર તો અત્યારે કોઈ વસ્તુ તું શક્ય જ નથી. એક નાનકડો તુલસી નો પ્લાન્ટ હોય છે એમાંય તમે બે દિવસ પાણી નહી નાખો તો એ પણ સુકાઈ જાય છે. એટલે તો કે છે કે વનસ્પતિ તે છે ને એ સજીવ છે. કે એને તે પાણીની અને સૂર્યપ્રકાશ ની જરૂર છે બરાબર ને.
અરે બરાબર. કારણ કે જો આપણે પાણીનો બચાવ નહીં કરીએ તો આગળ કંઈ ખેડૂત તને પાણી મળશે નહીં. એટલે આપડી ગવર્મેન્ટ બધાને અ રિચાર્જ કરવાની અ જાહેરાત કરે છે. કે ભાઈ જે શક્ય હોય તો પાણીને તમે રિચાર્જ કરો. તમે તમારી અગાસી છે કે તમારા કોઈ બી જગ્યા છે ત્યાં પાઈપો ત્યાં પાઈપ મૂકી અને પછી તમે એને પાણીમાં બોરિંગ છે તમારા કૂવા છે. એમાં રિચાર્જ કરો એટલે તમારા પાણીના જે સ્તર છે. ઈ એમને એમ રે અને પાણી કઈ કોઈ દિવસ બંધિયાર હોય તો બગડે બાકી છૂટું પાણી કોઈ દિવસ બગડતું નથી બધા પોતાના ઘરે જ્યાં ટાકીના અને- - જ્યાં અગાસીમાં પાઈપ જતો હોય ત્યાં પાઈપ ફિટિંગ કરી અને પોતાના જે બોરિંગ છે પાણી કુવા છે. એમાં ચાર્જ કરે છે પાણી વરસાદનું અને વરસાદનું અમુક પાણી છે ને એઈ ગંગા જળ જેવું પાણી હોય છે. આદ્રા નક્ષત્ર નું કે ભાઈ અમુક નક્ષત્ર ના પાણી હોય છે. એ તમને બહુ જ સારું પાણી હોય છે અને એ- - કોઈ દિવસ પાણી ખરાબ થતું નથી અને થવા દેતું પણ- - નથી એટલે બને ત્યાં સુધી આપણે પાણીનો વેસ્ટ ઓછો કરી અને પાણીને બચાવવું જોઈએ બરાબર.
હા, હા એકદમ સાચી વાત છે જે તમે પાણીના બચાવની વાત કરી કે અમુક નક્ષત્રમાં જો વરસાદ વરસ્યો હોય એ પાણી તમે સ્ટોર કરીને રાખો છો. તો એ પાણી ખરાબ નથી થતું. તો એવું મેં સાંભળ્યું છે કે એક મઘા મઘા નક્ષત્ર કરીને એક આવે છે. મઘા નક્ષત્રમાં જો પા વરસાદ વરસ્યો હોય અને તમે એનું પાણી ભરીને રાખ્યું હોય તો ઈ- - એ પાણી ખરાબ નથી થતું એમાં કીડાને એવું નથી પડતા એ ગંગા જળની જેમ પવિત્ર જ હોય છે અને તમે ક્યારે પણ એ પાણી પૂજામાં અથવા તો પીવામાં ઉપયોગ કરી શકો છો. ગયા વખતે અમારા ઘરેથી અમે એવું કર્યું હતું કે પાણી ઈ લોકોએ ઘણું બધું ભરીને સ્ટોર કરીને રાખ્યું હતુ એક મોટું ટીપ ડું ભરીને અને પછી એમાંથી બહું બધા બધાને બોટલ ભરીને આપી હતી કે આ મગા નક્ષત્ર નું પાણી છે એ પવિત્ર પાણી કહેવાય તો એ તમારા ઘરમાં ક્યારેય પણ કઈ સારો વાર તહેવાર હોય તો ગંગા જળ તમારી પાસે હોય કે ન હોય મગા નક્ષત્ર નું પાણી છે એ પવિત્ર કહેવાય છે. પીવામાં પણ સારું લાગે છે પીવાથી તમને ગળામાં તકલીફ નથી થતી. નિતર અમુક વરસાદ ના પાણી પીવાથી તમને ગળામાં થોડું ગળું પકડાઈ જશે કેમ કે ઠંડુ ને એવું હોય છે ને અને અત્યારે શું છે બધાને ફિલ્ટર વાળા પાણી પીવાની ટેવ પડી ગઈ હોય છે એટલે થોડુંક કે એને પીવાથી થોડુંક ઓડું થાય છે પણ મગા નક્ષત્રનું પાણી બહુ સરસ છે. અને એટલે જ તે ખેડૂત લોકોએ તે અમુક નક્ષત્ર સારા હોય અને ત્યારે તે સારો વરસાદ આવે અને એને વાવણીનું વાવણી કરી શકાય એવો વરસાદ થઈ જાય તો એના પાક પણ સારા થઈ જાય છે એને હલો.
હલો.
હલો અવાજ આવે છે?
હા હવે આવ્યો આવ્યો, હા હા બોલો.
હા, એટલે મગા નક્ષત્ર નો પાણી છે, ને એ બહુ સરસ હોય છે, એ ખેડૂતને પાક માટે પણ બહુ સારું હોય છે. અને એનાથી જો પાક કર્યો હોય તો એ તમારે એનો ફળદ્રુપ જમીનમાં એ બહુ સરસ એનો મીઠ- - ઉઠાશ આવી જાય છે, ઘઉં હોય કે બાજરો હોય કે એમાં- - તો એ બહુ મીઠા થાય છે, એવું કહે છે.
ના સાચી વાત છે, કે અમુક નક્ષત્રોમાં અમુક પાણી નું- - ખુબ સારી રીતે આપણે સંગ્રહ કરી રાખવો જોઈએ. કે ઈ ગંગાજળ સમાન હોય છે, તમે કીધું એમ બધા કામમાં ઉપયોગી- - થાય છે, અને- - સારી રીતે એક બરફ ઉપરથી જે- - પાણી પડતું હોય અમુક ટાઈમે એ એકદમ ચોખ્ખું અને સારું હોય છે, તમે જે રીતે તે કીધું એ રીતે બો જ સારું એ નક્ષત્ર હોય છે, મોઘા અને, સ્વાથી કેમ બે નક્ષત્ર હોય છે, અને અમુક નક્ષત્ર ખુબ વરસાદ આવે છે, કો કેમ કે હાથણી આવી પણ હાથરી એટલે એકદમ ફૂલ વર્ષા લઈને આવે છે અને એણે કંઈક સૂઢ હલાવી એવી કંઈક માન્ય છે, એવો મ આમ આછો આછો થોડો ખ્યાલ છે, કે એને સૂંઢ હલાવી એટલે ખૂબ વરસાદ આવશે અને ચારે બાજુ પાણીનુ જળબંબાકાર થઈ જશે એવું માન્યતા છે અને થોડીક વડીલોગળથી એવી સાંભળી છે, બરાબર
હમ હા બરાબર છે, એટલે આથ્રી નક્ષત્રમાં એવું જ કે છે, કે હાથી સૂઢ હલાવે તો વધારે વરસાદ આવે તો બધી જગ્યાએ પૂર અને જલબંબાકાર જેવી સ્થિતિ થાય છે તો બિચારા ખેડૂતો હોય ત્યારે મુંજાઈ જાય છે એ લોકો જે વરસાદને પાણીની રાહ જોતા હોય પણ જ્યારે વધારે પડતો વરસાદ થઈ જાય છે, તો એના ખે ખેતર હોય એ બધું ધોવાઈ જાય છે, અને જે પાક વાવ્યો હોય છે, એ બધું ધોવાઈ જાય છે પાકનો નાશ થાય છે, તો એ લોકોની બિચારાની બધી મહેનત છે, એ પાણીમાં જાય છે, એવું એને લાગે છે કે અમે આટલા વખત થી મેનત કરતા હતા કે સારો પાક થાય કરીને વરસાદ ની રાહ જોતા હતા સારો વરસાદ પણ થીયો પણ આ વધારે વરસાદ થીયો એટલે એનાથી અમારે થોડુંક નુકસાન પણ થયું છે, પણ એટલે તો એમ કેય છે, કે પાણી તમે સાચવીને રાખો તો શું છે, તમારે ખેતરમાંથી કુવા માંથી પાણી તમે સિંચાઈ એનું કરી શકો કેમ કે જેમ ચોમાસું પાક થાય છે, એમ શિયાળાને ઉનાળામાં પણ પાક કરી હકાય છે તો તમારે પાણી સ્ટોર કરેલું હોય તો તમે એમાંથી વાપરી શકો છો
હાલો હાલો હાલો હાલો
હાલો
હા આવીયો અવાજ
હા અવાજ આવે છે, હા હા
હા હા ના ના બરાબર છે, તમારી વાત સાચી છે, અને આજે તો બો સરસ આપડે પાણી વાત પાણીની વાત કરી જળ એ જીવન છે અને ખુબ જ તમારી સાથે વાત કરીને આનંદ થીયો